હલો
હલો જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે ઘણા દિવસ પછી વાત થઈ રહી છે તો આજે આપણે કઈ સરસ વિષય ઉપર વાત કરીએ
હા હા જરૂર આજે જો મને એવું વિચાર આવે છે કે હમણાં હું બજારમાં ગ ગઈ તી તો મેં એક ચૌદ વર્ષના છોકરાને અ ગાડી અ સ્કૂટી ચલા ચલાવતા જોયો હતો તો મારા વિચ મનમાં એક વિચાર આવ્યો કે આટલા નાના બાળકને આપણે જયારે ગાડી ઉંમરથી પહેલા આપી દઈએ છે ત્યારે કેટલા બધા એક્સિડેન્ટ થવાની સંભાવનાઓ વધી જાય છે
હા આ વાત તમારી એકદમ સાચી છે આજ ના કેટલાક નાના નાના બાળકો સડકો પર ગાડી લઈને નીકળે છે
તે માટે તેના માટે કેટલા ખતરનાક થઈ શકાય એક્સિડેન્ટનો ચાન્સ વધારે જાય છે
બિલકુલ વાલીઓને જોઈએ કે એ લોકોને જ્યાં સુધી બાળક અઢાર વર્ષનું ના થાય ત્યાં સુધી એના પહેલા એને ગાડી નહીં આપવી જોઈએ હા હવે સમય બદલાઈ ગયો છે પહેલા તો અ જયારે બા બાળક મોટા થતા હતા પછી જ કોઈ ગાડી ચલાવાનું કે અ હતા પણ હવે તો દસ થી બાર વર વર્ષના જે છોકરાઓ હોય છે છોકરા છોકરીઓ હોય એ લોકોને એમના માતા પિતા પાસેથી એક આટો મારવાની ટેવ પડી જાય છે અને ધીરે ધીરે એ ક્યારે બજાર સુધી અમ જાતે ગાડી ડી લઈને જતા શરૂ કરી દે છે તો એનો ખયાલ જ નથી આવતો અમારે અ મહોલ્લામાં એક ચૌદ વર્ષનો છોકરો છે એ એટલી જ ફાસ્ટ ગાડી ચલાવે છે અને હમણાં જ એ પડી ગયો એટલે મને એકદમ ભાન આયુ કે જો આપણે સડક સુરક્ષા પછી આપણેે અ ટ્રાફિક ના નિયમોનું પાલન નથી કરતા પછી અર્લી એજ માં આપણે જ જ્યારે બાળક કોને ગાડી સોંપી દઈએ તો આવા હાદસા અને દુર્ઘટનાઓની અ જે વધતી તાદાદ છે એ આપણને જોવા મળે છે
હા હું તમારી વાત એકદમ સહેમત છું જો આજના સમયમાં ટ્રાફિક ફિક અકસ્માત એક ગંભીર સમસ્યા બની ગઈ છે દરરોજ રસ્તાઓ પર અનેક અકસ્માતો થાય છે અકસ્માતનું કારણ ઘણા લોકો ઇગાસગ્રસ્ત થાય છે કેટલાક અકસ્માતમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી છે
બિલકુલ આપણને જોઈએ કે આપણે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું કરવુ જોઈએ પછી અ જ્યાં સુધી બને ત્યાં અ સુધી અ લો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધારે ઉપયોગ કરવો જોઈએ પર્સનલ વા હનો ઉપયોગ જરૂરત મુજબ ઓછો કરવો જોઈએ અ અને આપણે જોય એ છે કે આપણે સડક ની નજીક માં જોઈએ તો કેટલા બધા ઠેલાઓ લાગેલા હોય જેલારીઓ લાગેલી હોય છે એના લીધે પણ વધારે ભીડના કારણે પણ અકસ્માત સર્જાય છે
એકદમ સાચી વાત અને ટ્રાફિક નિયમો નુ પાલન ન કરવું અકસ્માત ન મુખ્ય કારણ છે વધુ ઝડપે વાહન ચલાવવા થી અકસ્માત થવાની શક્યતા વધે છે. મોબાઈલ ફોન નો ઉપયોગ કરીને વાહન ચલાવવું પણ જોખમી છે આજના સમયે કેટલાક લોકો ગાડી ચલાવતા વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તે તે લોકો માટે ખૂબ જ જોખમી હોય છે. અને કઈક લોકો તો અને કે કેટલાક લોકો દારૂ પીને પણ વાહન ચલાવે છે.
બિલકુલ એકદમ સદ સાચી વાત કીધી તમે કે કેટલાક લોકો ધૂમપાાન કરીને કે કોઈ પણ નશા પત્તા કરીને પણ ગાડીઓ ચલાવે છે અને અક સ્માત સર્જાય છે આપણે જોઈએ કે કેટલા વધા યુવાનિયાઓ છે એ તેજ ગતિ તે ઝડપથી વાહન ચલાવે છે એકબીજાથી હરીફાઈ કરે છે અને એ હરીફાઈ ના કારણે કેટલાય કેટલાક જે મા બાપ છે એ પોતાના છોકરાઓ ને પણ ગુમાવી દે છે તો આ તો બહુ જ દુઃખદ ઘટનાઓ થાય છે આ પ્રમાણે તો અ જે યુવાનીઓ છે એમને જોઈએ કે અમ એક કારણે એ લોકો જાનથી હાથ ધોઈ બેઠે છે તો એવા હરીફાઈઓ નહી કરવી જોઈએ અને સડક સુરક્ષા ના નિયમોનું પાલન કરવું જોઈએ જેનાથી આવા અક સ્માત ન થાય અને બીજું જોઈએ તો અ ઉમ આપડણે વધારેથી વધારે વધારે જે આપણે પર્સનલ વાહનો નો ઉપયોગ કરીએ છી કાર ગાડીઓ કે કોઈ પણ જે વેહકલ્ છે તો એ વધારે પડતા જયારે આપણે પર્સનલ વાહનોનો ઉપયોગ કરીએ છી તો એના થી પણ ભીડ વધારે થાય છે એ એનાથી પણ અકસ્માત થવાના ચાન્સીસ વધી જાય છે
હા આ તમારી વાત એકદમ સાચી હતી કે આજના યુગમાં બાળકો એકબીજાથી વાનો લઈને રેસ કરે છે કોણ કોનાથી જીત તે તે ચલાવવા માટે તે ગાડીનો અ એવું ઉપયોગ કરે છે. અને સ્પીડ ચલાવવાના કારણે તેમનો એક્સિડેન્ટ થઈ જાય
બિલકુલ અને આપણેે જોઈએ તો હેના સરકારને બી જોઈએ કે હેને સતાઈ થી જે અઢાર વર્ષથી નીચેના છોકરાઓ છોકરીઓ હોય જે લોકો ગાડીઓ ચલાવતા હોય છે તો એ લોકોને પરવાનગી નઈ આપવી જોઈએ અને એ લોકોને સ્કષ્ટાઈથી એ લોકોને રોકવું જોઈએ ભીડભાડ વાળી જગ્યા ઉપર એ લોકો ન જાય એની અ એમને પણ સારી-' કોઈ એવી નિયમ વ્યવસ્થા કરવી જોઈએ કે જેનાથી એ લોકો આવે સડક ઉપર ઉપ ના ઉતરે અને બીજું જોઈએ તોન લોકો હરીફાઈ તો કરે જ છે એની સાથે સાથેઅ મોડી રાત્રે સુધી અ કોઈ પણ નશા પતા કરીને જે વાહનો ચલાવે છે એનાથી પણ અ આવી બધી દુર્ઘટનાઓ થાય છે.
હા અને તમે જોયા જ હશો કે ખરાબ રસ્તાઓને કારણે પણ અક્ષમાત વધારે થઈ જાય જાય છે રસ્તાઓ જો સારો ના હોયઅ રસ્તામાં ખડા વડા હોય તો તેમાં ગાડી પડીને પડી જાય છે, અને કેટલાક એક્સિડેન્ટ થઈ જાય અને તેમજ ટ્રાફિક સિગ્નલો ઉલ્લઘન કરવાથી ગંભીર, અકસ્માત સર્જાય છે. અને ટુ વ્હીલર ચાલકોને, હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે.
વાળને હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે, અને કાર ચાલકોને સીટ બેલ્ટ લગ બ જરૂરી છે, એ લોકો આવા નિયમો પાલતા નથી અને પછી આવા. સમાત થાય છે, અને જોઈએ તો તમે જેમ હવે વરસાદની સિઝન આવી રહી છે, તો વરસાદની સિઝનમાંજ કેટલે સડકો છે, એની મરમત કરની બહ જ જરૂર છે, તો સરકારને જોઈએ કે સમય સમય પર સડકની સારી મરમત કરાવે તો અ ઓછા થાય આ વરસાદના સમય ગડધા ભરાઈ જાય છે, એના લીધે અસ્માત થાય છે, પ પછી ક્યાંક સડક તૂટેલી હોય છે. તો કોઈ ગટરના જે ઢાંકણા હોય છે, એ ખુલ્લા હોય છે, એને એની કારણે થી, પણ આવા અકસ્માત સર્જાય છે.
હા, તમારી વાત એકદમ સાચી અને જેમ કાર વાળા માટે સીટ બેલ્ટ પહેનવું જરૂરી છે, તેટલું જ પથયાત્રીઓને, પણ રસ્તો પર સાઈડમાં ચાલતું બહ જરૂરી છે. છે, આ રસ્તા ઉપર ફૂટ બનેલી હોય છે, તેના ઉપર જ વોક કરવું જોઈએ. અને સરકારે માર્ગ સુરક્ષા, અંગે જાગૃત ફેલાવીવી જોઈએ
બિલકુલ એ તો ચોક્કસ વાત કરી, તમે જેમ કે સિક્સ લાઈનની વ્યવસ્થા છે, કે બીજ બીજી જે કન્ટ્રી છે, એ કન્ટ્રીમાં જાપાન જેવી કન્ટ્રી છે, ત્યાં તો સિક્સ લ ની વ્યવસ્થા છે, સાયકલ ચલાવ વાળા માટે અલગથી રોડ ફૂટપાથ પેદલ ચલવા માટે અલગથી રોડ અને વાહનો માટે પણ અલગથી રોડ છે, તો એ પ્રમાણની વ્યવસ્થા પણ આપણને ઓછા, અકસ્માત. અ થાય, એવું એવી વ્યવસ્થા પણ સરકાર ને કરવી જોઈએ અને આવા જે બધા જે નિયમો છે, એના માટે સૌથી પહેલો કદમ, તો નાગરિકને ઉઠ જોઈએ કે સડક ઉપર ધીરજ ધરવી બહુ જરૂર છે, આપણે હર કરવાથી આપણે આવા અસ્માત સર્જાય છે, એટલે ધીરજ આપણે વાહનો ચલાવીએ ત્યારે ધીરજ રાખવી જોઈએ, અને શાંતિથી અ ટ્રાફિકના નિયમોનું સિગ્નલ ન પાલન કરીને, પછી વાહનો ચલાવા જોઈએ
હા, અને આપણને નાગરિકોને જાગૃત કરવી જોઈએ, આ અસમાત ના લીધે અને સ્કૂલ અને શાળાઓમાં ટ્રાફિક નિયમોનું શિક્ષણ આપવું જોઈએ. જો દરેક નાગરિકો જવાબદારી, પૂર્વક વાહન ચલાવીએ તો અકસ્માત નો ચાન્સ બહ ઓછું થઈ, જાય.
બિલકુલ અ ચાલો, તો હવે તમે પણ તમારી સુરક્ષા રાખજો અ અને કોઈ પણ રીતે વાહનો ચલાવો, ત્યારે સરકાર દ્વારા જે નિયમો પાલન કરવાની જે સૂચનાઓ જાહેર માં આપેલી છે, એ બધી સૂચનાઓનુંું પાલન કરીને અ પછી, વાહનો ચલાવજો અને પોતાની પણ કાળજી રાખજો અને આપણે, બી બીજા વિષય પર જરૂરથી આવી ચર્ચા કરીશું આ વિષય પર તમારાથી વાત કરીને, બહ સારું લાગ્યું અને બહ જાણકારી પણ એકત્રિત કરી
અને આપણને ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોતા અને અને બીજાનો, જીવ સુરક્ષિત રાખી શકીએ છીએ, ચાલો પછી આપણેે પછી વાત કરીએ
હા, જરૂરથી આવજો
જય શ્રી કૃષ્ણ.